હા વોઈસ આવે છે? પેલો કોલ તો બલો એમનેમ ગયો કદાચ.
હમ્મ. હા આવતો છે.
હા. કેવું ચાલે બીજું શાંતિ. બધા મજામાં ઘરે. હમમ. આગળ તો બસ વરસાદ ને બધું પડે તો હારું છે. બધાને જરૂર છે આમે વરસાદની. અતયારે તો એક જ ટોપિક અચ્છા. જેમ-જેમ સિઝન આવે એ બધું થાય એટલે પાણી અ રિલેટેડ એટલે વધારે લઠ્ઠા થાય એમ તો પાણી પૂરતું મળતું નય. અને સરકારે બી કીધું છે કે જો એટલો બધો વરસાદ નય પડે તો પછી પાણીનું બી કઈક હફ્તે-હફ્તે થોડું ઓછું પાણી આપશે, થોડું વધારે પાણી આપશે એવી રીતે એમ.
હા તો એમ પેલા એમ કેવા એમ કે છે એના લીધે એમ કે એમ છે.
હા એજ ને કેમકે વરસાદ થતો નય તો ઈન કેસ આ વર્ષે વરસાદ પડયો અને આવતા વર્ષે કદાચ વરસાદ ના પડે તો પછી ખેતીને બધું કરવું તો હાવ મુશ્કેલ થઈ જશે એમ. એટલે ખેડૂતો માટે તો હાવ નુકસાનકારક જ કેવાય બધું એમ.
એમ જ છે અવે.
હમમ આપણે આવો ટોપિક જે છે. એ સૂર્યપુત્ર કરણના રિલેટેડ છે. એતો તમને થોડી તો સ્ટોરી એની ખબર હશે ને?
બો ડિટેલ કવર છે એતો.
હા, તો કઈ વાંધો નહી આપણે સૂર્યપુત્ર કરનના રિલેટેડ જ વાત કરીએ. એ તો તમે જોયું બી હશે કે પેલા સિરિયલો બી આવતી હતી. અને આઈ થિંક મહાભારતમાં બી આખું ઉલ્લેખ બતાયેલો છે એમ.
હા. એને એક પેલી એક સિરિયલ પણ છે સૂર્યપુત્ર કારણ એમ. એના પર જ બધી છે.
હા, એ જ એના પર જ છે સોની શબ પર આવતી તી સૂર્યપુત્ર કરણ. હા.
એ તો મે બધા જ એપીસોડ જોય નાખેલા છે તમે?
મેં તો આખી મીન્સ કે મહાભારતમાં જ જોઈ છે. અને આખી એવી રીતે નહી જોઈ પણ આમ બધી આમ સ્ટોરીઝ ને એ બધું ખબર છે. અને જેટલું તો આવું જોવા જાય તો સૂર્યપુત્ર કર્ણ જેવા હતા એના જેવા તો કોઈ દાનવીર કર્ણ અત્યારે કોઈ બનવાનું બી નહી. અને મોટા-મોટા દાનવીર તો એજ કહેવાય છે એમના જન્મના રિલેટેડ બી તમને આખી પાંચમાં હા. એ ખબર છે તમને કે એમનો જે જન્મ થયો હતો, એ કઈ રીતે થયો હતો? કોના આશીર્વાદ થી થયો હતો
હા એ તો પેલા આપણે સૂર્ય ભગવાન નામ દેહ થી હતા પણ
એ કુંતી માતા, ને પેલું એ આવ્યું હતું ને? બુન આપ્યો હતો પણ એમને એવું હતું કે આવ વરદાન જે છે ખોટું છે, એમ તો એમને પછી બધું ચેક કરવા માટે જયારે એ મેરેજ એમના ન હોતા થયા તો એ ટાઈમે એમને સૂર્ય ભગવાનને બોલાયા હતા એમ તો સૂર્ય ભગવાન જયારે આયા તા ત્યારે એમને એવું કીધું કે હું, તમને મારા જેવો તેજસ્વી પુત્ર આપું છું એમ. અને મેરેજ નહોતા થયા ઓબવેસલી કોઈના તો પછી એમને પાણીમાં વહાવી દીધા. કુંતી માતાએ ત્યારે પછી એ જે પેલા હોય સારથી એમને મળ્યા હતા તો એ રાધે તરીકે બી ઓળખાતા હતા એ ટાઈમે હવે તમે જણાવો
હા તમે કીધું એમ બસે એમ એ તા એ લોકોને મળ્યા બસ એ એને નાનપણ ધનુર વિદ્યા શીખવાની ઈચ્છા હતી પણ એ કોઈ ધ્રોણાચાર્ય પેલા પાસે ગયા પણ એ એને પાસે શીખ ક્યું ને પછી એ પછી એમને નહી શીખડાયુ તો પછી પેલા પરશુરામ પાસે ગયા આ વિદ્યા શીખવા માટે પણ એ પછી એમ થોડો એને એ હું ગ સાચુંને બોલ કે બ્રાહ્મણ છે પણ એમ એમ બ્રાહ્મણ છે એમ કરીને કીધું એમ એટલે પછી તો પણ એ શીખાયુ તો ખરું પણ લાસ્ટમાં જયારે એને
થઈ ગઇ ને જયારે બેઠેલો હતો પછી ખબર પડી કે એ બ્રાહ્મણ નથી એમ ત્યારે એને પછી શ્રાપ આપી દીધો કે જયારે એમ કે તમને જરૂર હશે ત્યારે જ એમ કે તો એ ભૂલી જશો એમ વિદ્યા એમ એટલે બ
કામ ની આવે
હા એજ તો પછી તો પણ એમ એ સાથે જ પણ એને કધું કે ને એમ કે તમારેમ કે જે આશીર્વાદ મારા માટે એમ સારું જ હશે એમ ત્યાંથી નીકળયા પણ પછી ત્યાં જ્યાં પાંડવાને કૌરવોને
પાંચ વારે એજ તો પણ એમ એમને ખુદ ને એમને ખુદ ને નથી ખબર ને કે ક્ષત્રિય છે એમને તો એવું જ હતું કે રાધે છે હા અને એમને જયારે જયારે યુદ્ધ લડવા ગયા ભી જયારે પહેલી વાર કુંતી માતા એમને જોયા તો એટા અમે કવચ કુંડળ જોઈ ને તો એ ખબર તો પડી જ રહેલી કે આ કર્ણા છે મારો જ છોકરો છે એમ તો બી એમને સ્વીકારવામાં ખરીદું ત્યારે જયારે કોઈ એમનો સાથ નતો આપ્યો ત્યારે દુ્યોધને એમનો સાથ આપ્યો તો એટલે એજ મિત્રતા એમને છેલ્લે હુદી ની નિભાવી એમ
હમ્મ
તુ આનું તો
એમ કૃષ્ણ એમ ઘણી વાર એમ કીધું કે એના પક્ષમાં જે પણ એ તો માનતો હતો કે દુર્યોધન છે મારા બીજા પક્ષમાં નહી જવા એમ
હા કેમકે જયારે મિત્રતા નો ખરેખર તો એજ હતું એમ તો એ એમને તો ખબર જ હતીને જયારે યુદ્ધ હતું ત્યારે બી એમને ખબર પડી હતી કે હું કુંતી છું એમ પાંડવ છું હું પાંડવ પુત્ર છું હુ શ્રેષ્ટ છુ તો ભી એ નાતા ગયા અને એ નતું કર્યું તો
હમ્મ કુંતી ને કે ખાલી અર્જુન સિવાય કોઈ ને નહીં
એટલે જ એને એમ આદ બીજા બધાને એમ બધાને એમ જવા દીધેલા એમ કોઇને પેલું હું કેય માર્યું નથી એમ
પ્રસાદ માટે જોઈતા તા હવે હ તો એમને સહદેવ ને ભી છોડ્યા તા નકુલ ને ભી છોડ્યા તા ઈવન ભીમને ભી છોડ્યા તા આ બધાને યુધિષ્ટિરને બી જવા દીધા તા અને ખાસ કરીને એમના જે ગુરુ હતા એ પરશુરામ હતા તો બી જયારે મહાભારત થવાનું હતું ત્યારે ભીષમ પિતામહ ને ભી ખબર હતી કે એ કર્ણ છે કુંતી ણુ છે એમ તો ભી એમને એમની નીચે એમને શરણ નથી આપી. અને એવું કીધું તું કે તમે મારી નીચે નય યુધ કરી શકો એમ અને એ દાનવીર કર્ણ તરીકે જ ઓરખાતા હતા
હા ને હમેશા એમ એટલું બધું દાન કયરું કે
અને જે દાન કરતા તા એઇ કે સોના નો જ કરતા તા એમ એ દા દાન કરતા તા એ ભી સોનાનું જ કરતા તા એમ અને તો પછી યાદ હોય તો બી એમને કાશાની થાળી માં જમવાનું આપ વાતો તું એમને બધી રીતે એમને નીચે જ રાખતા તા એમ કોઈ ઉચા ન તા રાકતા
હા એમાં જ ને ઇન્દ્ર જયારે એના પાસે એમ કેય એ ટાઈમે પણ એને ખબર હતી કે એ ઇન્દ્ર છે એન મારા પાસે એ માંગવાના છે પણ તો પણ એને આપી જ દીધા એમ
હા પોતાનું કવચ ને કુંડળ બેવ દાન કરી દીધા તા એ ટાઈમે બી એની જોડે જ ચીટિંગ થયું હતું, પછી જયારે યુદ્ધ હતું એ ટાઈમે બીજે તીર એને આપ્યું ત. તો અર્જુન ને મારવા માટે એવી તીરનો ઉપયોગ એમને ઘટોટ કચના વધ માટે કરાવી દીધો તો અને જે તમે કીધું કે પરશુરામજી એ શ્રાપ આપ્યો તો કે તમારું પૈડું જે છે રથમાં ધ્વસ્ત થઈ જશે એમ. અને તમે જયારે વધારે જરૂર હસે ત્યારે તમે એ બધું ભૂલી જશો એમ, તમે યુધ કરી જ નય શકો.
હ.
એવું એટલે આ બધી સ્ટોરી કર્ણની છે.
હા એમાં જેમ લાસ્ટ દિવસે એવું ચેવદે કે પસી એનો એ વિદ્યા ભૂલિ ગિયો ને પોતાનું પેન્ડું પણ એ ર તેના જમીનમાં દશી ગીયું એમ.
હા, અને જયારે બ્રાહ્મણો આમ કએ જતા તા, ત્યારે એમને આંગળી ચીંદી તિ, કે આ બાજુ ખાવાનું છે. કેઓના છે એમ. તો જયારે એ સ્વર્ગમાં ગયા ત્યારે એમને, અનાજ મળી રહ્યો. વેમ અને પાંડવો ને ત ખબર બી કઈ હતી કે, કર્ણ પોતાનો ભય છે, જયારે યુદ્ધ થયું યુદ્ધમાં એમ માર્યા, ત્યાર પછી પાંડવોને ખબર પડી.
હા એ લોકોને સેલા ખબર પયડી.
હા ને પછી તો યુધિષ્ઠિરે શ્રાપ ભી આયપો આઈ થિંક. કુંતી માતા ને, કે સમસનારી જાતિને હું શ્રાપ આપું છું કે કોઈ પન વાત પોતાના પેટમાં એ બોઉ નય રાખી શકે એમ કઈ પણ થશે તો.
અચ્છા.
એજ, આમ સૂર્યપુત્ર કર્ણ જેવો જ તો કોઈ દાનવીર અતો બી નય અન કોઈ છે બી નય, તો ભી એમનું મંદિર તમને કય જોવા નઈ મળે, તો બી એમને એવું નહિ કે મારે નહીં પણ એમમાં જયારે મૃત્યુ થયું ત્યારે બી એમને એ કીધું હતું કે. કોઈ કુવારી જગ્યા હોય ત્યાં આગર મને દફનાવવામાં ક તમારો અંતિમ સંસ્કાર ાર કરવામાં આવે. ત્યારે પછી તાપી નદી ના કિનારે એમનો અંતિમ સંસ્કાર થયો હતો એમ. કરણનો.
હા પણ હવે ઇતિહાસ જો તો ખાલી ઈતિહાસમાં તો એજ બહુ અમાર છે અમાર છે એમ કેવાય બાકીમ બીજા બધને ઓળખે છે એમ જે છે.
હમ, અને આમ કરણ તો કઈક અલગ જ હતા મિત્રતા માટે પોતાના ભગવાનને બી જયારે ભગવાન આવ્યા હતા લેવા માટે ત્યારે ભગવાનને એને એવું કીધું હતું. કે હું જયારે મારી જોડે કોઈ ઉભું નતું ત્યારે દુર્યોધન મારી જોડે હતો, તો હું દુર્યોધન નો જ સાથ આપીશ એમ, નહી તો એવું બી કીધું હતું કે હું તમને પ્રધાન સેનાપતિ બનાવું ભગવાને કેટલું બધું સમજાયા હતા. પણ તોય પોતાની ફ્રેન્ડશીપ નથી છોડી, અને આ જમાનામાં તો અત્યારે બધું ભૂલીને બધા પોતાની ફ્રેન્ડશીપ છોડીને. બીજા કોઈ ફ્રેન્ડ્સ જોડે જતા રે આમ પણ મિત્રતા નિભાવો તો કૃષ્ણ સુદામા જેવી અને કર્ણ અને દુર્યોધન જેવી નિભાવો આમ તમે.
હમ્મ, એ લોકોને જે મિત્રતા કોઈ બીજી છે નથી હવે.
તા ચલો આપડે કોઈ હવે નિયા નવા ટોપિક સાથે મલીશું. તમારો આભર વાત કરવા માટે ફોન કરવાર માટે હા.